ઓ.
યસ ગુરુદેવ દત્ત.
બસ મજા મજા મેં ક આજે હારું તમે ફોન કર્યો તમને હું ફોન કરવાનો જ હતો. ગઈ કલે આપડે એક સુંદર વિષય પર વાત કરી અને આજે એક બીજો એક સુંદર વિષય મારા મગજમાં હતો કે જેની મારે તમારી સાથે ચર્ચા કરવી તી.
હમ
કે આપને ખ્યાલ હશે કે અમારા બાપુજી અમને ઘણી વાર કેતા કે ઓગણીસો ને લગભગ હું તમને વાત કરું છું ઓગણીસો ચાલીસ ની વાત કરું તમને હા બ‌ઉ પાછળ લઈ જાવ છું તમને પણ અમારા બાપ બાપુજી એમ કેતા કે ત્યારે વખત એવો હતો કે તમે કોના દીકરા છો બરાબર. અને તમે કોના દીકરા ન એક બહુ મહત્વ હતું. કે ભાઈ આ ફલાણા ફલાણા દીકરો ચાલ નોકરી લાગી ગઈ એમ જગ્યા ખાલી છે. તો મને યાદ છે કે એવી રીતે અમારા મારા કાકા પણ એવી રીતે બેંક ઓફ ઈન્ડિયા મા જોઈન થયેલા.
હમ
અને મારા કાકા જયારે જોઈન થયા પછી એમના ભાઈઓ એટલે મારા પપ્પાને બધાને પણ એમને કીધું કે ભાઈ તમે લાગી જાઓ બેંકમાં કારણ કે ત્યારે આવી રીતે એક ઓળખાણની એક મહત્વ હતું કે ભાઈ આ માણસ વ્યવસ્થિત છે. બહુ મહત્વ હતું. અને તમે લાગી જાવ અને ઈ દિવસો હતા દીપાભાઈ. એટલે મેં કીધું આજે તમારી સાથે એ વાત કરવી હતી કે મેં કીધું તમારો કોઈ આવો અનુભવ તમને કંઈક આવો અનુભવ થયો કે. કેવું છું તમારે.
મારી પાસે ઘણા બધા અનુભવ છે આવા પેલે તો મારો દાખલો. હું તમને.
અચ્છા.
કે હું છે તે નાઇટિન એટી માં એન્જિનિયરિંગ મારું કમ્પ્લીટ થયું.
બરાબર.
બરાબર છે હવે મારા એક. સલતા બાપી કૃષ્ણકાંત કંસાર કે પી કનસાર નામ. ને પોતે બિલ્ડર એટલે રાજેશ. બિલ્ડરનું એમને કામ મોટું દિધેલું. બહુ મોટું કામ દિ ઘેલું ત્યાં વાપીમાં જે રાજેશ મિલન પેલું અ. જીઆઈડીસી માં જે રો અ રોહાઉસ બધા બનેલા હતા ને. મકાનો બનેલા છે આપણેે ગેલેક્સીની પાછળ એ બધા. એમને કોન્ટ્રાક્ટ એનો લીધેલો હતો.
અચ્છા.
એટલે એ યર હશે મારા હિસાબે નાઈન સેવ ફાઈવ થી સેવન એટીની વચ્ચેનો ટાઈમ. ને બુલેટ આવે છે ને. હા તેજ તો પાછું મે એવું કટ નથી થઈ ગય ને. એટલે એ બુલેટ. પ્લે કરતા હાઈટ બી એમની છ ફૂટ બે ઇંચ ત્રણ ઇંચ હાઈટ હતીતિ સરસ. મે બોલવામા હોશિયાર યાર વાપી વર્ષો સેટ થયેલા. ને બિલ્ડીંગ લાઈનમાં હોય એટલે બાણા સમસ્યા રહેવું જ પડે. કોન્ટ્રાક્ટર પાછા એટલે બધી રીતે. પહોંચી વળેવા.
બરાબર.
અને એમણે છે તે એમને ત્યાં એમના બે દીકરા અને બે દીકરિઓ. હવે એક તો તમારા એ બાજુ રહે છે, આપડે પારૂલ કંસારા કરીને તમને ખ્યાલ હોય તો.
અચ્છા હા હા.
આપડણે તિથલ રોડ પર આપડે તંબેલામાં જાઉ ને, લ લોહાણા સમાયની પાછળ. પાછળ, એ નવનીત ભવશની સાથે પણ નવદીતભાઈ ના દીકરા સાથે પણણેલા છે. એ એમની દીકરી થાય, બહ મોટી આિટેર વાપી આપડ વાપી સ્ટેશન થી જઈએ અંદર જે મોટું આર્કેટ બનાવેલું છે તે એ લોકોનું પ્લાનિંગ છે.
બરાબર.
પણ એટલે કેહેવાનો મતલબ આજે જસ્ટ તમને પરિચય આપ્યો. હવે એમનો એક દીકરો છે તે દેસાઈ કન્સ્ટ્રક્શનમાં જે સી બીને આ બધા ઈક્વિપમેન્ટ બધાટ બધી વખતે સપ્લાય કરતા હતા. પાંચ સાત જે સુધી રાખેલા ને એ લોકો કમ્પ્લીટ કામ એમને આપતા હતા. અ એટલે એ એમના ફાધર. એમને હું કેવી રીતના ભૂલી શકું, કેમ કે એમને મને છે તે સીધો વાપી બોલાવી ગયો. મારું એન્જિનિયરંગ કમ્પ્લીટ થયું. એટલે મને બોલાવયો, મને હાથ પકડીને લઈ ગયા કે દીપક ચાલો આ સાહેબ નેતા જવાન છે આપડેક સાહેબ પટેલ સાહેબ. એમને ત્યાં લઈ ગયા કે એમને કામ સીધું જ છે. કે સાહેબ અને તમારે તૈયાર કરવો છોકરાને, એટલે એટલે બીજું કઈ નહી સીધું આ છોકરા ન તમે એટલો હોલ્ટ એટલો હક. ને એટલા એ પ્રબંધ હશે ત્યારે કહી શકે.
હમ હમ.
હવે તો હવે હવે બી રેફરન્સ માગે છે ડરેક કંપનીમાં ઈ તો રેફરન્સ માગે છે ભાઈ કોના થ આવ્યો. સુથી એનો બાયોડેટા મોકલો આ તે બધું જોઈને મોકલે છે. પણ તે છતાં પરફોર્મન્સ એ ફાઈનલી પરર્ફોર્મન્સ ધાર રાખતો હોય છે.
પણ હું તમને એક વસ્તુ એમાં કહું. કે તમે જેમ કીધું પર્ફોર્મન્સ તો મને બીજો વિચાર એવો પણ આવ્યો. કે ઈ જ અમારામાં સાહેબ શું હતું કે એક માણસને પોતાનું એક જેને આપણે અંગ્રેજીમાં શબ્દો વાપરીએ કેરેક ટર, ઉપર ખાસ એલે બહુ ઓલું હતું કે ભાઈ મારું માન સન્માન રેવું જોઈએ. તને હું કોઈ જગ્યા મૂકું છું, તો મારું નામ ના બગ.
યસ યસ, સરમતી અને બીજું શું કે જે જત ને જેને મકતા ને એ બી પૂરેપૂરો સભાન પણ એ ધ્યાન રાખ્યો કે નહી યાર અંકલ નું નામ નની બગડું જોઈએ. એ એ મેન વસ્તુ હતું ને એમાં આપડે આપડે શું બીજા બી ઘણા બધા ને આપડે તો આ અમારા ભત્રીજા ની જ વાત કરું રેમંડ માં એને જોબ અપાયો હતો.
હા હા.
સામેથી સાહેબ લોકો કીધું સાહેબ કોઈ છે જ કેન્ડિડેટમાં આ રીતના આપણે કંપનીમાં જ છે ઓપનિંગ કરેલું પહેલું જ ઓપનિંગ. છ. ત્રીસ માર્ચ ત્રીસ માર્ચ બે હાજાર છ, અને આઈ ટી આઈ કરેલું મારો ભત્રીજાએ ને સાહેબ લોકો જે મેન હ કે ત્યાં મેનેજિંગ ડેરેક્ટર માં હતા તે મિસ્ટર ચક્રવર્તી. ચક્રવર્તી નહી ચક્રવર્તી નહી હું નામ બીજું હતું અ બંગાલી બાપુ બંગાલી બાપુ હા. ડેલે કંસરા એમને એન્જીનીયર થ્રુ કેવડાવ્યું મને કે કોઈ હૈ આપ કે ધ્યાન વાલા સર મારા ભતીજા હે અરે યાર લેકે આઓ ના.
શી શી
એ છોકરાની લાઈફ બની ગઈ.
પણ એટલે આ આ ક્યારે થયું કે તમારું એક તમે એક તમે એક કામ એવું.
અરે જડબી સલાક કામ કરેલું જડબે સલાક કામ કરેલું. ત્યાં રેમાન્ડમાં એ વખતે ખબર નહીં ભગવાન ની શું કૃપા હશે મારા પર. તો ત્યા છ મહિના મેં કામ કરેલું. મન ત્યા ડંકો વગાડી લીધો હ
વાહ વાહ વાહ.
નવસો માણસોને હેન્ડલ કરતો હતો સાહેબ. સાઈટ પર દરેક એજન્સીને બધાને. એ મને ફૂલ પાવર આપેલો છેે. તમારે પણ જોજો કોઈને વગાડી નહી પડતા આપડો તે વખત મિજાજ બી જુદો. પણ કોઈને વગાડી પાડવાનું વાત નહી પણ એમાંથી. ન લેવાનુંને બહુ સરસ સરસ માણસો મળ એક બીજા અમારી સાથે હતા. અ ભૂલી ગીયો બી મેતાલિયા માંથી આવતો હતો બોમ્બે થી.
ક હ.
પણ પગે થોડુંક એમને પોલિયા ની તકલીફ હતી પોતે એન્જિનિયર માસ્ટર એન્જય એમ. તમને ઊભા ઉભા ડિઝઇન કરીને તરત લખીને આમ આમ આમ આમ કરીને આપ દસ મિનિટમાં ડિઝાઇન તૈયાર કરી આપી દે તમે સ્કેચ કરીને એટલે. એ ટાઈમ હતો કે તમારે એક રેફરન્સ નહી ખાલી જઈને કહી દે તમારે કરો એટલે હવે તોમને પૂછ્યું તમારે આ માણસ તમને આપું એઈલો કે હું કરે છે ને હું છે બધા અતર જાતના હવાલ કર
સાચી વાત છે બીજું તમને હું વાત કરું કે મારા મારા જે કાકા હતા. અ છેલ્લે જયારે બેંક ઓફ ઈન્ડિયા માંથી જયારે રિટાયર્ડ થયા. ત્યારે પોતે પોતે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ. લેબર યુનિયન ના હેડ હતા આખા ઇન્ડિયાના. કોપ ઇન્ડિયાના એટલે બો મોટુ નામ હતું એમનું પણ મને ઘણી પણ એમને મારા માટે બઉ લાગણી અને ઘણી વાર અમારી ઘરે આવતા એટલે મને કે દીકરા શું કરે છે આ કરું છું આ કરું છું મને ઘણી વાર કેતા કે જો દીકરા અમારો વખત માં જમાનો અલગ હતો આંખ ની શરમ હતી અમે લોકોને નોકરી લગાડી શક કે ભાઈ મારો દીકરો છે નોકરી લગાડો મારો ભત્રીજો છે, નોકરી લગાડો બરાબર છે મારો મિત્ર છે નોકરી લગાડો પણ કે હવે જમાનો બદલાતો જાય છે. હવે લોકોને આંખની શરમ રહી નથી નોકરી કરે પછી. કંઈ પણ મસ્તી થાય કે ધમાલ થાય એ પછી શું છે ભલે સામે વાળો નું ના અ આંખ ની શરમ જોતા જ નથી બસ જે કર્યું અમે કરી લીધું કરીને તો મને ઘણી વાર કેતા અને ઈ મારા કાકા હતા મને ઘણી વાર કતાા કે દીકરા હું તો એમ જ કઉ કે નોકરી કરવા કરતા પોતાનો ધંધો કરજે પણ ખરેખર ખર હવે આટલા વર્ષે એમ લાગે તમને કહું નથી કે ખરેખર એમ લાગે કે આ વસ્તુ આપડે ખરેખર એક એટલે નોકરી એ તો આપડી ગુજરાતીમાં કેવત છે, જ કે નોકરી ના કરવી અને તમે તમે તમે ઓ તમારા ધંધામાં પોતાના છો, તમે પણ વસ્તુ કેવી છે કે આ બધા એક બહ જે જૂના લોકો લોકો ની જે જૂની વાતો કોર હવે. અત્યારે એમ લાગે કે ખરેખર આપણે ભૂલી ગયા છે પણ આ બધા જે પોઈન્ટ યાદ કરીએ તો ખરેખર એમ લાગે કે અત્યના જીનમાં ખરેખર બધું બહ કામમાં આવી રહ્યું છે.
શાંત પણ એક જ વસ્તુ છે તમે સ્ટાર પર મોૂડી જોઈએ તમારે ધંધામાં મોડી નહી હોય. તો તમે નહી ચાલી શકો સાહેબ ને બીજું શાખ જોઈએ શાખ તમારી શાક પર તમને શાખ શાખ એટલે તમારી કેરેક્ટર
કેરેક્ટર
ત એક સ્ટેટસ કે ભાઈ આ માણસ એટલે આવો એ ગડબડની કરે અથવા એનું કામ સરસ જ એવી એક સાાક જોઈએ. તો તમને છે ને વગર પૈસે તમારું ઢગલો કરી છે તમારીાઈ કામ ન અને તમે એજ એજ એટલી જ ખં થી તમે કામ એવું પૂરું કરી આપ એટલે સુગંધ ર કામમાં
બરાબર
અને એકબીજાના સંબંધો લાઈફ ટાઈમ બની જાય. પણ પણ બીજું કે મેં તો ધંધો બી વીસ બાવીસ વર્ષ કર છે. એટલે ઝીરોમાંથી હા
ક્યાા હ
ઝીરો વ ઝીરો માંથી મેં મારો બિઝનેસ મેં કર્યો છે, એટલે મને ખબર આપ બિઝનેસ કરીએ ત્યારે કેવી અડચણો આવે એ આપણેે અંદર ઉતરીએ. ત્યારે સગુઆમાં ઉતરી ત્યારે હવે પાણી કેટલું છે અંદર અથવા અંદર કાઢવશે કે પછી શું છે. એટલે એવું નથી કે ધંધો બેસ્ટ છે. પણ બેકગ્રાઉન્ડ વગરનોો ધંધો તમને તકલીફ પાડી નાખી ને બેકગ્રાઉન્ડ એટલે બેકિંગ જોઈએ
જોઈએ જોઈએ એ તો વાત તમારી સો છો ટા સાચી સો છો, સાચી તમારી વાત
એ વખતે આપડે શરૂઆત કરેલી ને આપડે તો બઉ ફોર્મ પણ ચાલતા હતાા અને મારી શરૂઆતમાં બહુ કામો રહેેતા હતાા. હ બને બધા કામ સામે બથી આપતા હતા. પણ પછી જયારે ફિલ્ડમાં આવ્યા પાંચ સાત વર્ષ પછી. એક્ઝેટ ફિલ્ડમાં ત્યારે દેસાઈ કન્સ્ટ્રક્શન પછી હિંમત કાકા પછી ચીમન કાકા આ બધા જૂના માણસો જે બધા એ વખતે મારી ઉંમર બી કઈ એ લોકો બી કઈ ઉંમર લાયક નઈ ભલે ત્રીસ ચાલીસ વર્ષના આપડ પચીસ વર્ષના દસ વર્ષ આપણાથી મોટા હશે
અચ્છા
પંદર વર્ષ મોટા હશે પણ એ બધાની લાઈનમા ડ કામ કરતા હતા ટેન્ડર ભરવાના આવે હું. ટેન્ડર ભરતો પણ શું થાય કે પેલા લોકો કેલ્ક્યુલેટિવ ને એ લોકોની પાસે સામાન ખરો બધી એ લોકો જીતી જાય એટલે મારું ત્રીજું લોએસ્ટ આવે મારું થર્ડ લોએસ્ટ ફર્સ્ટ લોએસ્ટ નહી, આવે ફ કામમાં એટલે એટલે મને એ બી બધા અનુભવ મળ્યા છે કેવાનો મતલબ
ના ના સાચી વાત છે બઉુ સાચી વાત છે.
કે ડાયરેક કામ લેવા સારા ક્લાયન્ટ પાછી ડાયરેક્ટ પછી આર્કિટેક ને રાખ પાછા આમ નાટક કે એમ નાટક નહી જોકે સાચી વસ્તુ આર્કેટર રોકીને જ કરવું જોયે કામ અને સરસ ગાઈડ મલયે અને વચ્ચે એક મિડલ મેન રહે બ્રાન્ડ ને અ કોન્ટ્રાક્ટરની વચ્ચે
બરાબર છે.
હવે હવે એમજ બદલાવે તમે કહો છો તે પ્રણે છે રેફરન્સ ત જોઈએ જ. પણ એ રેફરન્સ આપ્યા પછી પેલા જે કરનાર છે હવે તમને તમારું કવું તો તમારું તમે પફોર્મ કરો છો ત્યાં બરાબર છે દિલ તોડીને કામ કરો છ તો બી ક્લાઈન્ટ કદર નહીં કરે
લઈ સાચી વાત છે સાચી વાત છે.
સમય નો આપડે મારી લેવાનો
સાચી વાત છે.
બરાબર ને.
એ આજ તમે જે વાત કરીને બીજું તમને બ સરસ એક ઉદાહરણ આપું કે મારા જે કાકા હતા ને એમને એમના દીકરાને બેંક ઓફ ઈન્ડિયા માં નોકરી લગાડ્યા અવે ત બેંક ઓફ ઇન્ડિયામાં હવે તમે જેમ કીધું ને એમ કે મારા એ ભાઈ પણ બહુ હોશિયાર અને ખુબ હોશિયાર અને મહેનત ને બધી વસ્તુ તો ખરું પણ મારે કાકાની જે ધાક ઓ ઓ ઓલ ઇન્ડિયા લેવલ લેબર પોતે લેબર ના હેડ આ ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયામાં બરાબર છે અને યુનિયન લીડર પાછસે પોતે મોટા તો એમની જે ધાક અને જે શાક હતી કે ભાઈ ટોટલી નોન કરપ્ટ કે ભાઈ ટોટલી કોઈ જાતના પૈસા ખાવાના નહી બરાબર છે એ બધું જ બધાને ખબર કે આ માણસ કેવા છે. એટલે એમની ધાક જે હતી એટલે ઈ મારા મારા જે ભાઈ હતા એ લોકોને પણ એમ જ હતું કે ભાઈ એ ઇન્કા લડ કા હે તો એી વૈસા હો